હલો
શું કરો?
હોય ને બેઠો હો, તું વાત મો જ ખુબ બધી મોટી.
હા?
વાત મોજ જ તો ન બે મિનિટ વાતો કરવાની, હ હું એકલા ને બે મિનિટ તારે
એવું એમ, પેપડું બાજુ આયા તા કે નઈ.
હા.
હેલો, પેપલુ ખાયા તા કે ની
એ આપડું નાહિ આયેલા હમેતો દાજ્યો હતો પછી ચુન ત્યાજી ગ્યાન, ફર્યા ફોટા પડ્યા એજી જું આવ તો મજા આવોત
મારે આવરાનુ નોતું.
અરે પણ તું આરે આવવું પડે કે.
ના મન તો કેવાય
ખાસ શોકર નથું કીધું ગ્રુપમાં મેસેજ કર્યા તે મેં કી આવ હવે આપવાનું છે કોઈ નથી કોઈ રિપ્લાય તમે ચાલો તમે મેસેજ કર્યા ના હોય તો કો
ઘરેથી હેડ્યા તકી હેડવું છે કીધું મારે બાર વાગ્યા જવા વાળય તો આવું
હા
પછી પછી કોઈ પૂછવા રહ્યા ની તો પછી કોઈ આયા ની એમ
એ હાચી વાત
કેટલા વાગે હેડયા તા તમે વયથી
ઓ થી હજા હતા બે વાગે ગાડી આઈ હતી તે એની દહી ઉગડી તી
હા
અને વજના છો ફળા ચારજું બાજુ તું રણીવાડા ઉતાર્યા
હ
એદી ગાડી બેસીન જા સુુંતાજી સુુંતાજી ફર્યા હ ના ટકામજાર ટગર પછી પછી પેલો હો ખાતો તાવલો વિસાડ ઉપર
હા
વધના પછી પૈલા પછાડીને આવ્યાને પછી હુંઈ રૂમ રાખ્યું ઊંજાન હા
કોણ કોણ જ્યા તા
હું જહતયું તવલો કિશન્યુર કરણઓ અને ક્લોથપેસ નહિ જું
એ મજ
છ જણા જાય
મોજ કેવી પડી હતી મોજ
તું કે
મોજ કેવી થઈ તી
મજા એ જ તમારે શું ચાલેશે જિંદગીમાં તમે ફોન ફોન કરતા ને એ શું ચાલેશે
તમારે પણ સારું ચાલે હે
કેમ ફોન બોન નહીં કરતા
ફોન તો શું યાર મોટુ હવે થોડા ફ્રી છે છે ને કે એક દાડ વીમો મળ્યો
હા
નવરા પણી વાળવા હેલો મથોડી ભાઈ છે કે ની બગ થોડી ભાઈ છે કે ની
મગફળી
હા
વાવી છે મગફળી મગફળી વાવી છે કાચી વાવી છે
કેટલી વાઈ છે?
ભાઈ લગભગ સો આઠ વિઘા જેવી વાઈ
હારૂ ત છેલા ઘટા આવે
કટ લગભગ ભી આમે બી
વે અમે હે કોણ પંનરક પંનર કઢ જેવું અમે વાયુ છે
હાં
નથી
ઓ લેનજી રાખ ને
મગફળી બસ ન્યાધવાનું ચાલુ છે.
હા.
બીજું કુચવું ચાલે જિંદગી માં
તમે આવતા નથી હમણાં તેેડાસાવા આવું પડે ને તમારે યાર
તમે આવો તમે તમે ના ફૂલી ગયા છો અમન
કોઈ ભૂલી નથી ગયા અમે તો હમણાં જ યાદ કર્યા હતા
હમ્મ શું કોમ પડયુ તું
કોમ કોઈ પેડીયું નતું કીધું ફરવા જયાતા કીધું ચેઉ રેશે ફોન કર પણ ફોન કોઈ લાગયો નતો તમારો
મારો ફોન ચોવીસ કલાક ચાલુ હતો
તમારે કોક લાગે રિચાર્જ પટી ગયો તું
માર રીચાર્જ થઈ જ ના રે
થઈ રહ્યું હતું અલ્યા એમ દાડે
મારા જીઓનુ કાર્ડ છે એટલે ફોન તો કોઈ બી ના આવે
રાજ્યા નો ફોન ચયા રયો
પણ મારો ફોન છે કે
એને ફોન ચોય હતો
એ ફોન તો એને કોક ને આલી દીધો
વેચી માર્યો
એ કોકને આલયો કર્યો એમ
શું ભાવમાં આલ્યો
એમ નેમ મફત
ના પ તો ના આલે ન
મફત આલ્યુ
અમે હારી કિંમત હાલતા તો મેં કીધું મને આલી દે ના કે મારે નહીં વેલું એ સો નઈ
ચેલ્લા માગયા ચેલ્લા માગ્યા તે
મેં માગ્યા તા પ પચીસોમાં
આલવરાય એવો હતો.
હે કોમબો કોમ્બો ફૂટેલો હતો ને ભાઈ ને
હા હા
તો એ મ
હમ્મ.
એટલે કિંમતમાં માગ્યો હતો.
નિ હાલે આમ તો નિ હાલે કે
એ ના હાલે લ્યા કરે તો ના હાલે
હું ઊઠું ખારા પછી
હે.
હાળા પછી ઊઠું એને
હોવે
હમ્મ.
શું કરો છો કો હમણાં
કોઈને લા બેઠા કોઈને યાદો છો દવા નાખો છો અચ્છા ફરવા બરવા જવાની ઈચ્છા વિછા નઈ અંબાજી જાઉં કે નહી.
અંબાજી અંબાજી તો નઈ પણ માઉન્ટમાં જવું છે માઉન્ટ આબુ
ચિયા જાઉ.
મને કઈ ખબર નઈ જહાને કે છે કે જું છે માઉન્ટ
અને કો શું શું સાધન કરવાનું છે.
સાધન યાર કોક ગાડી બીજી હોત તો હારું રત.
હમ્મ.
હમ્મ.
ગાડી હોય તો મજા આવે ને ઓમ તો કાટું પડી.
ચાલુ વરસાદમાં ફરવાની મજા જ કઈ અલગ છે. વરસાદ કેવો તમારે.
વરસાદ તો નાહી.
ગતુંઇ નહી.
નઈ.
આજનું આજનું વાતાવરણ કેવું હતું.
આજમાં થોડોક થોડો આયો હતો.
હવે અમારે સોટા નાખશે થોડા-થોડા.
હમ્મ. એટલા સોટાય તો મગફળી ના થાય ન.
અંબાજી જાઉં તો અંબાજી કુણ-કુણ તિયાર ચાલો.
અંબાજી જાવાનું છે.
મોણસો તો બરો એક તમે તમારે આવાનું હે ન. એક જહર.
હ.
શ્રવણ.
એક શ્રવણ.
જહર.
એક જહર.
અને તવો.
એક તવો હો બીજું તૈણ.
એ એ બે ત્રણ બીજા હારે ન તમારા હારે એ બે જણા.
એ બે.
અને. મારે આવવાનું હે.
હમ્મ કેમ તમે હંગાત નવરા હેન તો આવું
હ?
તમા હંગાત.
તો તમે કોણ કોણ જાવાના.
હું અમારે હજી વિચાર હે ચેટલા જણા તિયાર થાય હજી.
તમે અલગ જો છો.
અમે પોરે અલગ ગ્યા લાગે.
તો તો તને નહી આવહો લાગે એવું.
એ તો અમાર ટીમચી ભી થાય છે એટલે હા. બધા તિયાર થાય તો જાય ને તો તમાર હંગાત તો આવશું.
હા યાર ભૈયા ભેગું હારું લાગે એમ.
હાલ ઉતરે પણ બજેટ કેવું છે ખબર છે.
હા.
ના ના બીજ ભેગો ચઇ રીતે જવાનું.
અમારે હો મીલીને જેમ-જેમ આપું કે.
તમારે કોઈ ગોમ ના જ છે કે બાર ના?
હમ
ગોમ ના છો અરે કે
માર કાકાન છોકરા.
ચ તો બસ એન મિલ ના જરાય
એ
ના કે પછી અંબાજી તો જવાનું જ છે.
જાવાન તો ફાઈનલ છે.
ફાઈનલ જાવાનું છે જેમ કે પેલા જયા તા કોઈ જોવા નહતું મળ્યું રાતનું.
પૈસા નો મેર પડી જાય ને હજાર કૂક નો
હા
પૈસા ને અમે તો હું દાઉમાં ગણો છું.
ડાઉનમાં યાર અમારા જેવી પરિસ્થિતિ ની હોય તમારે.
કોઈ મરી ઈચ્છા હોય ને મદદ કરવાની
હા
તો તમે કરી શકો છો જેમ કે પેલા પૈસા માજા છે હારો ફોન કર કર કરેસે. લીધા છે. કણા પાસ હેને તોય.
હજાર પંદરસો બે હજાર
કાલ બહી ચલી તારી
હા
ઈરો ફોન કરે કે માર જરૂર છેન ઓમ છેન ઓમ છે.
હા એટલે આમ તો યાર હજમવું પડે ને હોમલે ને
ન હોમલો નહી હોમલો મ એટલે મારે બહી રૂપિયા આવવા તેરે કાઇ હ હોય તો
તો કેટલો મહિના જેવો છ કે નહી લાયાન
બે દારા જ થ્યા.
ઓહ હ હ બે દાડામાં શું પાછા માંગતું હશે એ ભાઈ
તો માગે છે તાર કાઈ હોય મોકલ પાનસોરા.
એવું એમ
હા હકીકત જ વાત કરું છું બ
હકીકત એમ
વચ્ચે વખત બી પાસા હાલતી ભાઈ મારે
હેડો તો કોક કરી આલો
હોલ ધધ કરીયાલ તો એ કે
હ કેયારે આલ સે એડો હોક
મલ માગે એ મન કંટાળો આવે બ હમ મારેમ હાલ હું લોસ માં હેડુ છું મુ બહીસ છું અને બને ચારસો આલે જોહે
હમ
મને વળ ગી મારા જરૂર છેન છે બહેન
ચોય નથી ઘર નો માણ સ
ખનો નહી ખાસ ભૈબંધ છે.
ભૈબંધ નાજ મે કોણ હજ મે એમ કેતો
એ હવે નોમ નઈ દેવું કોઈ નુ નોમ ના લેવાય.
નોમ તો ના લેવરાય પણ ભૈબંધ ના હાજમે.
એકી બાળે કીધું હતું કે જેટલા જોતાલે માપા તો લઈ જાય પણ મેયેનદોડી ના મજા દોડી
હે ભયબંધ આપણી પરિસ્થિતિ ના હજમે કોણ હજમે.
એને જરૂર હોય તો આપડે હાલવા પડી ગઈ
હા હાલવા તો પડે વાત હાસી પણ બે દાડમ પાસે ના મુકીને
એટલે એ તાતું હોલ તું પર
એને ખબર પડે કે કે એને કોક જરૂર હશે તો લીધા હશે. પાછ બે દાડામા માંગેય એટલે પછી કેવી રીતે કરી આલવાનું.
એ તો કરી હાલવા પડશે દત્તા દોળ હોય ને તો પણ હો કરી
હમ.
તો જોતી કરી આલ મન થાય તો
થાય તો પૂરી કોશિશ કર્યું હે.
હમ જ્યા જોડી સે મગન જોડી હમન ના ના પાળું.
ના પાડે ઓ છે ને
તમન ના પાડી શકતા છોનું મન તો કુદ ના પાડ
ના તો ના પાડે પડ્યા હોય તો હીરા જથી ના ના પાડે તો હમણા આવવાના છે. તમે આવો.
હમ.
તમે કીધું આવો એક દાડો પેલા બે ઘડી વાર વાત કરો
આવ તું ફોન કર